હાલો, જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ મજામાં, તમે કેમ છો?
એકદમ મજામાં, શું કરી રહ્યા હતાં?
કઈ નઈ જોબ પરથી આવ્યોને ફ્રેશ થઈને નાસ્તો કરું છું.
બરાબર, ડિસ્ટર્બ નથી કરયાને?
ના ડિસ્ટર્બ જરા પણ નથી કર્યા, તમારા ફોનની જ રાહ જોતો હતો.
અચ્છા. તો આજે આપડે કયા ટોપિક પર વાત કરશું? તમને કયો સારો લાગશે? મોન્સૂન વિશે વાત કરીએ?
હા, મોનસૂન વિશે વાત કરીએ.
હ તો કેવીક પરિસ્થિતિ છે આ મોન્સૂનમાં તમારે ત્યાં?
અમારે તો અહિયાં તો ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે ને પૂરના પાણી ઘણા આવી રહ્યા છે, તમારી બાજુ? કેવી પરિસ્થિતિ છે?
અમારે ત્યાં પણ સેમ એવું જ છે. નદીઓ ઓવરફ્લો થઈ છે તો તેના કારણે નીચાણવાળા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે ઘણી જગ્યાએ તો રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે.
હમ્મ. પૂરના પાણી મોટા ભાગે પૂરના પાણી તો મોટા ભાગે બધા જ બધી જ જગ્યાએ ભરા ગયા છે. તંત્ર એલર્ટ પણ કરી મુક્યા છે નીચાણવાળા વિસ્તારના માણસોને સલામત જગ્યાએ પહોંચવા પણ કહી દીધું છે.
હા તે તો અમારે ત્યાં શું ત્રણ રાતથી એનાઉસમેન્ટ થાય છે. કે પાણી આવવાની સંભાવના છે અમારે શું છે ઉપરવાસમાં વરસાદ પડે ને તો નદીઓના પાણી ગાડાતુર થઈને શહેરમાં આવે છે બાકી વરસાદથી કઈ વધારે ઈફેક્ટ પડતી નથી. વરસાદ વધારે પડે તો રસ્તાઓ બ્લોક થાય બાકી એમ વાંધો નથી આવતો. પણ આ તો શું ઉપરવાસમાં વધારે વરસાદ છે ને તો તેના લીધે પૂરની સ્થિતિ સર્જાય છે. એના માટે ત્રણ દિવસથી સ્કૂલોને અવે કોલેજો બધું એ પણ બંધ છે.
અમારે અહીંયા પણ બધાને રજા જાહેર કરી દીધી છે્ હજુ બે દિવસની આગાહી કરવામાં આવી છે.
અચ્છા બરાબર પાછલા સાલ થી કેવો છે આ વખતે વરસાદ
આ વખતે તો ઘણો વરસાદ પડી ગયો
અચ્છા એમ તો આ વખતે જણાવવામાં આવ્યું હતું કે આ વખતે ગ્યા વરષથી કે પાછલા ઘણા વર્ષો થી બહુ ઓછો વરસાદ પડશે
હમ્મ
પણ શરૂઆતમાં તબાહીઓ ઘણી આવે છે એટલે હવે આગળ નુ કઈ સમજ નથી પડતી કે પડશે કે નહી પડે શું થશે ખબર નહી
હમ્મ
આ વખતે તો બીજી વાર તબાહી આવી ગઈ પેલા પણ આગળ કરાવી હતી આજ મહિનામાં અને બીજી વાર આવી છે
અચ્છા એવું છે
હમ્મ તમે કામ પર જઈ રહ્યા છો અત્યારના મોસમમાં
જી સવારે ગયો હતો પણ પૂરની સ્થિતિ વધારે ભયાવહ થતા અમે બપોરે જ આવી ગયા ને બહુ ઘણું સારું થયું જે અમે બપોરે આવી ગયા જો બપોરે ના આવ્યા હોત ને સાંજે આવા નીકળ્યા હોત તો અ વચ્ચે ક્યાંક ને ક્યાંક ફસા ફસાઈ ગયા હોત એટલે બહુ સારું થયું કે અમે વેલા નીકળી આવ્યા
હમ્મ હમ્મ હું પણ જોબ કરું છું ત્યાં ખાડી છે એ ખાડી ઓવરફ્લો થવાનું બીક ના કારણે બધું સહી સલામત કરીને પછી આવ્યા ઘરે
બરાબર ખાડીઓની પરિસ્થિતિઓ ત્યાં તમારે ત્યાં કેવી છે અમારે ત્યાં તો શું બધું નવું કામ કર્યું પણ મતલબ વગર નું રહ્યું છે ઘણી જગ્યા પાણી નીકળી જાય છે ઘણી જગ્યા પાણીઓ ભરાય છે તમારે ત્યાં ખાડી ની પરિસ્થિતિ કેવી છે
અમારે અહિયા તો એક મહિના પહેલા જ ખાડીનું પુરાણ કર્યું હતું પણ કઈ મતલબ નથી કારણ કે ઉપરનું પાણી છોડે તો એ બધું ખાડી માંથી પસાર થઈ ને ડાયરેક્ટ હ બીજી ખાડીમાં જાય છે જે બધું કંપનીઓમાં ફેક્ટરીઓમાં ઘુસી જાય છે બધું પાણી
એટલે ખાડી પૂરવા ના કારણે બીજે બધે જ્યાં જવું ના જોઈએ ત્યાં જાય છે એમ
હા ખાડી જ્યાં ખાડીનો વિસ્તાર હતો ત્યાં હોસ્પિટલ ઉભી થઈ ગઈ છે એટલે ખાડીની જગ્યા રોકાઈ ગઈ છે પાણીની અને એ પાણી બધું જીઆઈડીસી માં ફરી વળે છે બધી કમનીમાં ઘુસી જાય છે પછી જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ ફરી ઉતરતું થઇ જાય
અચ્છા મતલબ કંપનીઓમાં નુકસાન પણ વધારે થતું હશે પાણીના હિસાબે
ઘણું નુકસાન થયું છે હમણાં પહેલી વખત અઠવાડા દસ દિવસ પહેલા આવેલી હતી હોનારત એનામાં અમારે પંદર લાખ નું નુકસાન થરય હતું માલ બગડી ગયો હતો
ઓહોહ આ તો બહુ વધારે કેવાય
એને અમારી લાઈન માં ઘણી બધી કંપનીઓમાં પાણી ફરી વળ્યા હતા એટલે મોટા ભાગે બધા ને નુકસાન થયું છે અને સુરતમાં અમારા કરતા પણ બહુ મોટું નુકસાન થયું છે આ ક્યાં આખી દુકાનો ડૂબી ગઈ હતી
સુરતના તો મેં ન્યૂઝ જોયા હતા બે ત્રણ દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો ત્યારે બહુ જ કપરી સ્થિતિ લોકોના ઇલેક્ટ્રોનિકો સામાન ને બધું કચરો ધારણ બધા સસ્તું કંઈ કાઢવા મૂક્યું હતું ને બે દિવસ સુધી પાણી ત્યાંથી ખાલી જ કરવામાં નહતું આવ્યું એ તો બહુ ભયાવહ સ્થિતિ હતી કે જે લોકોની પણ નીચાણમાં કે ગ્રાઉન્ડ ફ્લોર માં શોપ હતી એ બધાની ડૂબી ગઈ હતી ઓલમોસ્ટ બધો માલ શોપ નો બધો માલ ડેટ થઈ ગયો હતો એવી સ્થિતિ હતી
અત્યની હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જ વધારે પ્રેશર છે ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે એટલા માટે હવામાન વિભાગે આગાહી કરી છે જે હજી ત્રણ થી ચાર દિવસ આવી જ રહેેવાની છે
અચ્છા મતલબ અઠવાડિયું આવુંજ રેવાનું
હાજ આખું અઠવાડિયુ આવું જ રહેશે તમારા આજુબાજુના વિસ્તારમાં પાણી આવી ગયા છે કે નથી આવ્યા
હા આવ્યા હતા પણ અત્યારે વરસાદ શાંત છે તો અત્યારે ખ્યાલ નહી અમે જયારે બપોરે નીકળ્યા ધંધા થી ઘરે આવવા તય્યારે વરસાદ ન હતો તે બધા રસ્તા ક્લિયર હોવાથી અમે પહોંચી ગયા બધા સ સહી સલામત પણ પછી મારો મિત્ર છે તે બીજા શહેરથી આજ શહેરમાં આવતો હતો ત્યારે મને સાંભળવા મળ્યું કે વરસાદના લીધે બધા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે એટલે પાછું પાણી આવ્યું હતું રસ્તા બધા બ્લોક થઈ ગયા હતા અત્યારે વરસાદ નથી પડતો એટલે અત્યારે ખ્યાલ નથી કે કઈ રીતે છે બાકી નદી તો ગાંડી તુર જ છે એમાં બહુ સ્પીડમાં પાણી જાય છે હું પોતે જોવા ગયો હતો
અત્યારે તો અમારે અહં ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને અમારા નજીકમાં જ એક તળાવ છે જે એકદમ કટ કું કટશે લેવલ પર થોડો જોરમાં વરસાદ આવશે એટલે તળાવઉભરો થશે
અચ્છા એટલે તળાવ ભરાવાથી કઈ નુકસાન થાય છે ખરું?
નુકસાન તો થાય નહી કારણ કે ઘર થોડુંક ઉચ્ચણો વિસ્તારમાં છે પણ સોસાયટી માં થોડું થોડું પાણી આવી જાય.
અચ્છા એ પાણીના નિકાલ માટે કઈ વ્યવસ્થા છે સોસાયટી માં?
સોસાયટીમાં ગટરના ઢાકણાઓ છે જે ગટરના નાઢાકણાઓ અમે ખોલી નાખીએ તો ધીમે ધીમે બધું પાણી જતું રહે પણ નુકસાન કઈ કરે નઈ?
અચ્છા મતલબ એ ગટરો ઓવરફ્લો નથી થતી?
ગટરો ઉપખલો નથી થતી એની લાઈન અલગ આપવામાં આવી છે જે બીજી લાઈન દ્વારા. પાણી નિકાલ થઈ જાય છે.
બહ જ સરસ કેહેવાય બાકી તો ઘણી જગ્યાએ હ આમાં ત્યાં તો શું હું આવતો હતો ને ત્યારે અમુક ગટરો માંથી તો પાણી બેક મારતું હતું એટલે ગટરો છલકાઈ રહી હતી.
એનું જોડાણ દાયરેક ક્યાંક નાના ગરનાળામાં કે ના ના તળાવમાં આપ્યું હશે?
આ તળાવ અમારે અહિયાં જે તળાવ છે તેનું કનેક્શન આખું અલગ છે તે ખાલી ફક્ત વરસાદી પાણી તેનાથી જ ભરાય સાય
બાકી એનામાં બીજી કોઈ પણ જાતની લાઈન જોડાને આપવાવામાં નથી આવ્યું.
અચ્છા.
એટલે એને બીજી બાત થી પાણીનો નિકાલ કરવો હોય તો અમે કરી શકીએ ગટર દ્વારા.
બરાબર
અને અમારે અહિયાં એટલો બધો વરસાદ બહુ ખાાસો પડ્યો નથી કે જેથી ગટર પણ ઓવરફ્લો થાય એટલે ગટર તો બહુ ઓવરફ્લો થઈ નથી જેના કારણે અમારું પાણી નિકાલ સારી રીતે થઇ જાય છે.
બરાબર એટલે સોસાયટી માં પાણી આવશે તે નીકળી જાય છે એમ કહો છો ને?
હા પાણી આવે છે તે નીકળી જાય છે થોડી વાર રહે પછી અમે ગટર ના ડઢાકણા ખલીએ તો થોડી વાર માં નીકળી જાય છે.
બરાબર સારું કેવાય મતલબ સિસ્ટમ સારી છે સોસાયટી માં.
આમ અન્ય વિસ્તારોમાં કેવું હોય કે પાણી ભરાઈ જાય તો એક દિવસ બે દિવસ સુધી એમ જ રહીને. પછી ધીમે ધીમે ઉતરે જેવું અમારે અહીંયા એવું નથી અમારે ત્યાં એક થી બે કલાક માં ઉતરી જ જાય છે.
હા એ સારું કેવાય એ વસ્તુ તો મેં પણ જોય અમારા વિસ્તારમાં. જયારે વરસાદની શરૂઆત થઇ?
હમ
ત્યારે શું થતું હતું કે વરસાદ જોરમાં આવે વરસાદ જોરમાં આવે એટલે બધી ગટરો પેલા જે પાણી લેવાનું હોય. બધું લય લે પછી જયારે પાણી વધારે પડતું થાય ત્યારે બધી ગટરો પાણી બેક મારે. એટલે રસ્તાઓ બધા અમારા બ્લોક થઈ જાય પછી જેવો વરસાદ બંધ થાય એટલે બધું પાણી પાછું નીકળી જાય ગટર ના વાટે
હમ્મ
પાછું એવું જ પ્રોસેસ થાય જોરમાં વરસાદ આવે એટલે પાછું બધું નાડા ઓ. ભરાઈ જાય ગટર ઓવરફ્લો થાય એટલે પાછા રસ્તાઓ બ્લોક થઈ જાય. આ રીતે સેમ ટુ સેમ એક જ દિવસમાં ત્રણ થી ચાર વખત આ પ્રોસેસ થઈ પાણી ભરાય ખાલી થાય પાછું ભરાય પાછું ખાલી થાય
આમ તો અમારે અહીંયા વરસ વરસાદી પાણીની તકલીફ નથી પણ ઉપરવાસ ના કારણે બહુ પાણી ઉપર પાણી પડી જાય વરસાદ પડી જાય ઉપરવાસ માં. તો એ બધું પાણી નહેર દ્વારા છોડી છોડીને બધું નદીમાં જમા થાય છે નદીનું પાણી બધે ભરાઈ જાય છે.
બરાબર
વરસાદી એ વરસાદી પાણી બઉ અમને ઈફેક્ટ ના કરે
હા હા એ સારું કેવારે વરસાદી પાણી એમ જનરલી હવે શહેરમાં ગટર વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે
હમ્મ
એના હિસાબે જ વરસાદી પાણીઓ શહેરોમાં ભરાતા હોય બાકી એમ જનરલી ભરાતા ના હોય
હમ્મ હમ્મ તો આમ તો મોટા મોટા ભાગના શહેરમાં જે મુખ્ય નદીઓ છે તે ઉપરવાસ માં વરસાદ ના કારણે જ ભરાઈ જતા હોય છે તેના કારણે પાણી આવતું હોય છે મ તો વરસાદી પાણી ના નિકાલ માટે તો મોટાભાગે બધી સુવિધા કરવામાં આવી જ છે
હમ્મ હમ્મ
હવે તો ઘણી જગ્યાએ લોકોએ ડાયરેક્ટ બોરવેલ માં લાઈન પણ નાખી દી છે જે વરસાદી પાણી સીધું બોર માં જતું રહે છે ને બોર વિચાર પણ થઈ જાય
ના ના ઈ અત્યારના ટાઈમમાં બધા આ પ્રોસેસ ગણી કરાવે છે કે ઘર બનાવતી વખતે જ એ લોકો છે ને વોટર હાર્વેસ્ટિંગ ની સિસ્ટમ નાખી દે છે ભલે જરૂર ના હોય પણ તેમ છતાં વોટર હાર્વેસ્ટિંગ ની સિસ્ટમ નાખી દે છે એટલે શું કે બોર હોય કે ના હોય ભ એ લોકો હવે ટાંકો ખોદાવીને ટાંકો માટે સગવડ કરી હોય પણ તેમ છતાં પાણી ની અગવડ આગળ જતા કોઈ ના પડે એના માટે વોટર હાર્વેસ્ટિંગ પહેલાથી કરી જ દે છે
બરાબર તમારે ત્યાં છે આવી સિસ્ટમ
હા અમારે ત્યાં શું હવે નવા નવા બધા બંગલાઓ બનાવે છે તો તેમાં આ સિસ્ટમ નાકી જ દે છે કઈ વગર વિચારીએ આ સિસ્ટમ નાખી જ દઈએ હવે એ લોકોને ત્યાં બોર નથી હોતો આમ તો શું અમારી પાલિકા છે ને તે પાણી પ્રોવાઈડ કરે એટલે પાણી ન કોઈ ઈસ્યુ આવતો નથી નગરપાલિકા ના અ પાઈપલાઈન માંથી કુવા ટાકાઓ બનાવ્યા હોય તે ટાકા બધા ભરાઈ જાય એ પાણી અમે વાપરીએ એમ પણ તેમ છતાં આગળ જતા પાણી ના આવે કા તો કઈ પાણી ની કટોતી કે એવું કઈ જાહેર કરે તો આ શું વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ કર હોય તો બોર નો બીજો માર્ગ અપનાવવો હોય તો અપનાવી શકાય એમ
બરાબર અત્યારે હાલમાં વરસાદ છે તમારે ત્યાં?
હા હમણાં જ ચાલુ થયો પાછો
બરાબર છે તમે જમી લીધું કે બાકી છે હવે
ના હવે જમવા બેસુ આ તો શું ઘણા દિવસે વાત નતી થઈ તમે કીધું લાવ કોલ કરી દઉ
બરાબર એ બાંધ હ એ બને વરસાદ ની પણ મુલાકાત થઇ જાયને ખબર લેવાઈ જાય
જી જી એતો છે.
હમ્મ હમ્મ
બાકી અત્યારે ત્યાં છે વરસાદ
ના અહિયાં તો ધીમો ધીમો જ છે બહુ વાંધો નથી હમણાં તો
બરાબર
તો હવે ચાલો મળી જાય ફરી. હમ્મ જમવા બેસી જાવ